બસ મજામાં. તમે કેમ છો? આ કેવું ચાલે છે હમણાં? આ બો ટ્રાફિક. થાય છે એવું સાંભળ્યું છે તમારે એરિયામાં એક્સિડન્ટ પણ બહુ થાય છે. અને હવે તો આ પેટ્રોલના ભાવ વધી ગયા તો પણ આ લોકો વાહન વ્યવહાર ઓછો કરતા જ નથી એટલી બધી જ્યાં જોવો ત્યાં લોકો પાસે ઠેર ઠેર ગાડીઓ હોય જ છે. લોકો ઘરમાં ત્રણ ચાર હોય તો પણ ગાડીઓ પાછ છ વસાવી લે છે. ત્યા એટલું બધું ટ્રાફિક થઈ જાય છે. કે વાત જ નહીં પૂછો. અને આ તો જોઈ આપડે અ અહીં નજીકમાં જવાનું હોય તો પણ લોકો સ્કૂટર લઈને નીકળી જાય અને નાના નાના છોકરાઓને પણ સ્કૂટર આપી દે તો એ લોકો તો જોય જ નહી અને ગમે તેમ ચલાવે એના લીધે એક્સિડન્ટ પણ એટલા બધા વધી ગયા છે કે વાત જ નહી પૂછો નાના નાના છોકરાઓ પણ હવે ટ્યુશન ને એમ સ્કૂલ એ લોકો આવી રીતના સ્કૂટર પર જાય છે. તો એ લોકો બમ્પર ને એવું જોતા જ નથી. અને પછી અચાનક જ કોઈ સામે આવે તો બ્રેક મારે એના લીધે એક્સિડન્ટને એવું બધું વધી વધારે થઈ ગયું છે અને હવે ઠેર ઠેર જગ્યાએ રસ્તાઓ પણ બનતા છે એટલે એના લીધે રસ્તાઓના કામ ચાલે એટલે ટ્રાફિક પણ એ એટલું બધું વધી ગ્યું જેને લીધે આ અવાજ પ્રદુષણ એટલું બધું થઈ ગીયુ અને આ બધા લોકો હોન એટલો વગાડે કે વાત નહી પૂછો ટ્રાફિક ના લીધે અને લોકો આજુબાજુ ચાલતા ને પણ નહી જોઈ ઠોકી જાય અને આ રીત તે ટ્રાફિક ની સમસ્યાઓ બહુ વધી ગઈ છે, તમારે એરિયામાં શું ચાલે છે?
હા અમારે પણ એવું છે વાત જવા દો ને. એટલી બધી ટ્રાફિક અ ચાલુ હોય છે. છેને કે હવે તો છે ને એક એક જેટલા ઘરમાં સભ્ય ને એટલા આ અ સ્કૂટર આ ને અ બાઈ બાઈક. પછી અ ગાડી ને એવુ‌ લઈ લે. અને પછી એ લોકોને તો કઈ મોંઘવારી નડતી નથી પેટ્રોલ ની. અને એટલી બધી ટ્રાફિક ચાલુ થઇ જાય. ને કે બધાને અ તકલીફ પડી જાય છે. ને વળી વળી પાછું સરકાર બી એવું હોય છે કે હજુ જો રસ્તા બને બને એટલે પાછા ખોદે એટલે વળી પછી ત ટ્રાફિક સમસ્યા ઉભી થઈ જાય અને એમાં એક્સિડન્ટને એવું બધ્યા કરે અને એટલી પરેશાની થાય છે. ઠેર ઠેર કટરો બી બધી ઉભરાતી હોય પછી અ રસ્તા પોડા કરે સરકાર પણ તે તો બી લોકો પાર્ક બધી વધારાની જગ્યામાં પાર્કિંગ કરી દે સ્કૂટર એટલે તેની તે જ સમસ્યા ઉભી થઈ જાય અને એને કારણે એટલી બધી તકલીફ પડે છે કે પૂછો નહી ત્યારે મોટા સાયરોમાં એ એટલું સારું છે. અ બ . બોમ્બે છે કે અમદાવાદ છે કે એ મોટી મોટી સિટી મેટ્રો સીટીમાં . હારુ છે કે સિગ્નલ આપેલા હોય એટલે એ પ્રમાણે જ અ ગાડી ચાલે એટલે એટલી એટલી તકલીફ ના પડે વ્યક્તિને કે રસ્તો ક્રોસ કરવો હોય આપણે હવે રસ્તો ક્રોસ કરવો હોય તો બી આપણે તકલીફ પડે કે કેવી રીતે કરીએ રસ્તો ક્રોસ એટલી એટલા વાહનો અવર જ્વર ચાલુ હોય એટલે બો સમસ્યા અ થઈ ગઈ છે ખરેખર. અ શું કરવું જોઈએ એમ આપડે એમ?
હા એટલે જ તો હવે લોકો જાગૃત જ નથી એ બાબતમાં એટલે હવે નજીક જવું હોય તો આપણેે વાહન ના બદલે ચાલતા જવું જોઈએ જેથી આ અવાજ પ્રદુષણને આ પોલ્યુશન બી ઓછું થાય. અને આપડે હવે એક જ જગ્યાએ બે ત્રણ જણ સાથે જાય તેના લીધે આપડો આપ પેટ્રોલનો ખર્ચો પણ ઓછો થાય અને આપણો ટાઈમ પણ બચે અને આપણે આ રીતે એકજ વાહનમાં આપણે બધા સાથે મળીને નીક દઈ જવાય એટલે આ રીતે આપણે કરીએ તો નજીક-નજીકમાં જવાના હોય તો બે ત્રણ જણ સાથે હોય તો એવી રીતના જાય તો આપણે પોતાની ગાડીના બદલે બીજાની ગાડીમાં જાય તો આપડા બી થોડા પેટ્રોલ ના પૈસા બચી જાય અને આ ટ્રાફિકની સમસ્યાઓ પણ આપણને ઓછી લાગે છે. જો લોકો બધાજ આવું કરવા માંડે તો ધીરે ધીરે આ વાહનનો વાહનનો ઓછા વપરાશ થવા માંડે બધાનો અને ટ્રાફિકની સમસ્યાઓ ઓછો થાય અને અહીંયા આપણેે જો ઠેર ઠેર રસ્તાઓના લીધે લોકો ગમે તેમ ગાડીઓ ચલાવે છે. જયારે આપડે બહારની સિટીમાં જોઇ જોઈએ તો ત્યાં તો લોકો એટલું ટ્રાફિકનું પાલન કરે છે કે વાતા જ નહી પૂછો. લોકો બધા લાઈસર એક એક ગાડી પછાડી એક ગાડી જાય. અહી તો લોકો કોઈ જોતા જ નથી. નાના છોક છોકરાઓ પણ લોકોમાં-મમ્મી પપ્પા નાના છોકરાઓને પણ ગાડી આપી દેય છે, તો નાના છોકરાઓ તો ગમે તેમ ગાડી ચલાવે. એના લીધે એક્સિડન્ટ અને જે ચાલતા જતા હોય અથવા તો સાયકલ લઈને જતા હોય, એ લોકોને પણ ઠોકી દેય. એના લીધે હવે આ-આ એક્સિડેન્ટની સમસ્યાઓ પણ વધી ગઈ છે. અને આપડે જોઈએ તો આપણા નજીક બી ઘરના નજીક બી લોકો એટલી ગંદકી કરે એના લીધે આ બધું મચ્છર અને મા ખીને એનો બધો વધારે. તો લોકોને બીમારી પણ વધારે આવે છે. અને જ્યાં-જ્યાં ખુલ્લી ગટર છે, ત્યાં બી આ નગરપાલિકા વાળા ગ્રામ પંચાયત વાળા એ લોકો જલ્દી અબ એની તાત્કાલિક ક કોઈ સમ ત્યાં લાવતા નથી. એનાથી પણ આ છોકરાઓ રમતા હોય નજીકમાં તો પડી જવાની સંભાવના રહે છે. તો એના માટે એ લોકોએ તાત્કાલિક ગટરો બંધ કરી દેવી જોઈએ, આવી રીતના ખુલ્લી ગટર રાખવી ની જોઈએ. જેથી આ છોકરાઓની પડી જવાની થોડી સંભાવના ઓછી હોય. અને આજુબાજુ બી ગંદકી હોય તો ત્યાં સાફ કરવું જોઈએ. આહ અઠવાડિયે-અઠવાડિયે આપણા બિલ્ડિંગમાં પણ એવું જ, બદ્ધે આજુબાજુ હોય તો લોકોએ જે નજીક આપણે રહેતા હોય તે નજીકનો વિસ્તાર તો ચોખ્ખો જ રાખવો જોઈએ. જેથી આ માખી મચ્છરને એનો ઉપદ્રવ ઘટે છે. અને આજુબાજુ જો ખુલ્લી ગટર હોય તો તેને પણ સાફ કરાવવી જોઈએ અને બંધ તાત્કાલિક બંધ કરાવી દેવી-દેવી જોઈએ. જેથી બધી ગંદકી નો સમસ્ મસ્યાઓ ઓછી થાય. અને આ રીતે આપણે જોઈએ તો લોકો બધી આપણે નાના-નાના ઝૂપડા ને એ બધા વિસ્તારમાં જોઈએ તો એ લોકો એવા વિસ્તારમાં રહેતા હોય, તો લોકોની તો એ નજીકમાં જ આવી રીતના ગટરની લાઈન અને પાણીનો એમ જ વેડફડ વેડપ થતો હોય. તે લોકો બિચારા એવામાં રેય, ગંદકીમાં રેય. તો ને લોકો કચરો પણ ગમ્મે ત્યાં ઠેર-ઠેર ફેંકી દેય છે. અને એ કચરાનો નિકાલ એક કચરો પછી આ ગાયને બધા પ્લાસ્ટિકને એવું બધું હોય, તો આ ગાય ને એવું બધું ખાઈ જાય, તો એના લીધે ગાયને એવું બધું બી કૂતરાઓને એવું બધું, ગમે તાં મરી જાય. તો એ બધો બી ન નગરપાલિકાવાળા કે આ ગવર્મેન્ટ તે એનો તાત્કાલિક ઉપચાર કરવો જોઈએ. અને ઠેર-ઠેર આ રીતે જ્યાં-જ્યાઃ ગંદકી ફેલાયેલી હોય, ત્યાં એ લોકોએ ચોખ્ખાઈ રાખવી જોઈએ અને આ ગમ્મે ત્યાં ખાડા પણ એ લોકો ખોદે, તાત્કાલિક એની અહ તાત્કાલિક જલ્દી રસ તો બનાવી દેવો જોઈએ. કેમકે બધી જ જગ્યાએ ખોદી નાખે, તેનાથી ટ્રાફિક પણ વધી જાય અને લોકોને ચાલવાની ને એવી બધી બી અગવડ પડે. એટલે આ રીતે જો આપણેે આવી રીતના કરીશું નજીકના એરિયામાં પણ ચોખ્ખું રાખીશું અને પાણી નો બી ગમે ત વેડફાય ન કરશું તો આપડે આ-આ મચ્છર માખી નો ઉપદ્રવ ઘટશે, અને આ નજીક ના જગ્યાએ જવું હોય તો વાહનનો બી આપણે ઓછો વપરાશ કરીનેજ ચાલીને અથવા તો સાયકલ લઈને જઈએ તો આપડી કસરત પણ થઈ જાય, અને આઅ ટ્રાફિક નો બી સમસ્યા ઓછી લાગે આપણને અને આપડું પેટ્રોલ ને એ બધું બી પૈસા બચે. શું કેવું તમારું?
હા, બરાબર છે અને હવે તો આમ એવું થાય ઘણી વાર કે સરકારે એવું કરવું જોઈએ કે અહ સજ અમુક જગ્યાએ સાયકલ નો જ ઉપયોગ કરો, તો ટ્રાફિક સમસ્યામાં કંટ્રોલ આવી જાય. એ રીતની આહ-આહ વ્યવસ્થા જો સર કાર કરે તો ઘણો ફાયદો થાય. એ બહાને એ સાઇક બાયસકલ નું બી વેચાણ થાય અને અહ-અહ-અહ પેલું અહ સ્કૂટર ને વાહનને એવું ચાલે તેને કારણે જે અહ વાતાવરણ અહ બગડે પ્રદૂ એ બધું અહ અહ સરખું થઈ જાય. અહ બોલો એ બરાબર જ કેહેવાય ને? આહ
હા, તમારી વાત તો બરાબર જ છે. અને હવે તો આ ઇલેક્ટ્રોનિક બાઈકને એવું પણ આવી ગયું એના લીધે થોડો પેટ્રોલ ને નો બધો ઓછો વપરાશ થાય, પણ ઇલેક્ટ્રિક બાઈકમાં તો ચાર્જિંગ વાળો આવી ગયો એના લીધે થોડું ચાર્જિંગને બધું એટલે આ ઇલેક્ટ્રિસિટી જાય ખરી, પણ એટલું સારું કે પેટ્રોલનો ખર્ચો ઓછો, પેટ્રોલનો ખર્ચો બચી જાય અને આ હવાનું પ્રદુષણ પણ ઓછું થાય. એટલે હવે ધીરે-ધીરે લોકો હવે આ ઇલેક્ટ્રિક બાઈક ઉપર પણ આવી ગયા છે. અને એવી રીતના કાર પણ હવે આવી ગયા છે. હવે જે આ નરેન્દ્ર મોદી પણ લાઈવો છે કે અમુક એરિયાની અંદર આ ઇલેક્ટ્રિક વાહનો જ જઈ શકીએ. તો એ રીતે હવે ધીરે-ધીરે લોકો આ ઇલેક્ટ્રિક ગાડી પર આવી જાય તો સારું, તો એના લી તે આ હવાનું પ્રદુષણ પણ ઓછું થાય અને આ પેટ્રોલ ના પૈસા ભી હવે દાડે-દાડે વધતા ચાઇલા તો એના લીધે આ ઇલેક્ટ્રિક નો ઉપયોગ કરે તો સારું લોકોને, એ બાને આપણે ઇલેક્ટ્રિક બાઈક નો ચાર્જિંગ કરીને આપણે ઉપયોગ કરી શકીએ અને ઠેર-ઠેર આ ટ્રાફિકની સમસ્યા નું પણ અહ એ લોકોએ પાલન કરવું જોઈએ. જગ્યા-જગ્યાએ સિગ્નલ મૂકીને અને પોલીસ વાળા એ પણ અ ગમે તેમ લોકો ટ્રાફિક નો નિયમોનું પાલન નહી કરે તો તરત જ મેમો ફાળવો જોઈએ, અને નાના છોકરાઓને પણ અ આવી રીતના ગાડી આપી દે તો તરત જ એ લોકોને મેમો આવી જવો જોઈએ. તેથી ધીરે-ધીરે બધાજ આવી રીતના ચેટી જાય.
હમ્મ, બરાબર છે.
હમ્મ.
તમારી વાત સાચી હા. બોલો.
હા ધીરે ધીરે આવી રીતના ટ્રાફિક સમસ્યાનું બી પાલન થઈ જાય અને આપણે નાના છોકરાઓને પણ ગમે, તેમ આપણે બાઈક આપીએ તો શું એ લોકો જોઈ નહી ગમે તેમ ચલાવે તો ચાલ તા લોકોને પણ આવી રીતના ઠોકી જાય એટલે એના લીધે એક્સિડન્ટ વધારે બને છે અને હવે ટ્રાફિક પોલીસ લોકો પણ ક્યાં-ક્યાં ઉભા રેય એટલે એ લોક લોકો ચાર રસ્તા એ જ ઉભા રહે છે. લોકો સિગ્નલ જોતા જ નથી, ગમે તેમજ જાય, એટલે મો ટી મોટી સી ટી તો થોડાક થોડાક અંતરે સી ગ્નલ હોય છે એટલે ત્યાં વધારે એક્સિડન્ટને એ બધા બનાવ નથી બનતા, એટલે આ રીતે આપણે ટ્રાફિક સમસ્યાનું પાલન કરવા માટે આ રીતે ધીરે ધીરે આપણે ઇલેક્ટ્રિક બાઈક અને આવી રીતના ટ્રાફિક અહ સિ ગ્નલ જગ્યાએ જગ્યાએ મૂકે તો લોકો પાલન કરે તો ધીરે ધીરે આ બધી અહ વધારે ટ્રાફિક થવાની સમસ્યાઓ ઓછી થઈ જાય, બરાબર ને?
કારે બી એવું કરવું જોઈએ કે અહ તમે વાત કરી તેમ મેમો તો ફાળ્યો હો ફાળી જ આપવાનો, ઓટોમેટિક બધા અહિંયા કેમેરા જ મૂકી દેવા જોઈએ ઠેર ઠેર, જેને કારણે અહ ની જેમ ઘરમાં જ અહ અહ આવી જાય કે આટલું વાર ઠીક્ન આટલું સ્પીડ ઉપર ચલાવી તમે એટલે ગ આટલું દંડ તમારે ભરવું પડશે, એટલે શું પેરેન્ટ્સ પણ જાગૃત થઈ જાય કે નાના નાના છોકરાઓને અહ ગાડી આપે જ નહીં અને પો પોતે બી ચલાવે તો અહ બરા ટાઈમ પર જેટલું ચ ચલાવવું પડે એટ એ રીતે જ અહ ચલાવે, અહ એકદમ સ્પીડમાં પણ જાય નહી અને શું ઠેર ઠેર બંફાટનો હોય એવું બી મૂકી દે તો એને કારણે સ તો આ એક્સસીડેન્ટ ને એવું બી ઘણું ઓછું થાય અને અહ ચલાવવા વાળા લોકો થોડા સ અહ ધીમે ચલાવે.
હા ચાલો ત્યારે